ત છો
બસ એકદમ મજામાં કેમ છો તમે
તો શભંધ ન ત્યા મા લ
કઈ નહ આયા તો એક સરસ મજાનો ટોપિક મળે કે ઉત્સવો જે ચૂકવા જેવા નથી
અચ્છા
હા તો આજે આપડે એક રાષ્ટ્રપ્રદ વિશે પર વાત કરીશું જે આ છે
હા વિષય ખુબ જ સરસ છે ઉત્સવ ઉત્સવો લોકો એકબીજા સાથે જોડાવાનું કામ કરે છે
બરાબર અને ઉત્સવોથી ઘર ગામ અને શહેરમાં આનંદનું વાતાવરણ બની જાય છે
સાચી વાત દરેક ઉત્સવ પાછળ કોઈ ના કોઈ કારણ હોય છે કેટલાક ધાર્મિક હોય કેટલાક સંસ્કૃતિક હોય છે
બિલકુલ ઉત્સવમાં લોકો એકબીજાને શુભેચ્છાઓ આપે પે છે અને
સાચી વાત, નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી ઉત્સાહ સાથે ભાગ લે છે.
બિલકુલ, તો ચાલો હવે આપણે અલગ અલગ ઉત્સવો વિશે વાત કરીએ.
હા, સૌથી પેલા દિવાળી વિશે વાત કરશું.
હા, દિવાળી પ્રકાશનો ઉત્સવ છે. અને આ દિવસે ઘરે દીવા પ્રગટાવામાં આવે છે.
સાચી વાત છે. રામ ભગવાન તે તેવના અ અયોધ્યામાં પાછા આવ્યા હતા. તેથી તે લોકો દીભા પ્રગટાવે છે, તેમની ખુશીમાં લોકો ઘર સાફ કરે છે અને રંગોલી પણ બનાવે છે.
એકદમ સાચી વાત ને નવા કપડાં પહેરવામાં આવે છે અને મીઠાઈ વેચવામાં પણ આવે છે દિવાળીમાં.
હા, મીઠાઈ તો ખુબ ભાવે મને. કુટુંબના સભ્યો એક સાથે બે સીને આનંદ માણવે છે.
બિલકુલ ને દિવાળીમાં લોકોમાં એક નવી શરૂઆતનો સંદેશ આપે છે.
સાચી વાત છે. હવે ઉત્તરાયણની વાત કરીએ. તમને ઉત્તરાયણ ગમે છે?
મને તો બોવ ગમે ઉત્તરાયણ. ઉત્તરાયણમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે.
સાચી વાત છે. લોકો સવારથી સાંજ પતંગ ઉડાવે છે.
બિલકુલ ને આ દિવસે તલના લડ્ડુ અને ચિક્કી પણ બનાવામાં આવે છે.
હા, તો ખુબ જ ભાવે. મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે આ દિવસ સરસ હોય છે.
બિલકુલ ને હવે આપણેે હોલી વિશે વાત કરીએ.
હા, હોલી રંગોનો ઉત્સવ છે. લોકો એકબીજા પર રંગો લગાડે છે અને ખુશી વ્યક્ત કરે છે.
હા, અને આ ઉત્સયમાં હાસ્ય અને ઉમંગ પણ જુવા મળે છે.
હવે આપડે નવરાત્રી વિશે વાત કરશું.
ખરે બરાબર હવે નવરાત્રી ગુજરાતનો એક ખૂબ જ જાણીતો ઉત્સવ છે.
જાણીતો અને પ્રખ્યાત ઉત્સવ છે. નવ દિવસ સુધી ગરબા અને રાસ રમવામાં આવે છે.
બિલકુલ ને લોકો પરંપરાગ્રત વસ્
હા, સંગીત અને નૃત્ય થી વાતાવરણ જીવિત બની જાય છે.
એકદમ સાચી વાત. તો હવે આપણે રક્ષાબંધન વિશે વાત કરીએ.
આ દિવસ બહેન ભાઈના હાથમાં રાખી બાંધે છે.
બિલકુલ ને આ ઉત્સવ સંબંધ અને વિશ્વાસનું એક પ્રતિક છે.
સાચી વાત છે. ભાઈ બહેન ને ભેટ આપે છે.
બિલકુલ બિલકુલ. તો હવે આપણે જન્માષ્ટમી વિશે વાત કરી.
જન્માષ્ટમી તો છે ને, ભગવાન શ્રી કૃષ્ણનો જનમની ઉજવણી ના કારણ ઉજવવા આવે છે.
એકદમ સાચી વાત ને મંદિરોમાં ભજન અને પ્રાર્થના થાય છે.
ભજ હા, કેટલાક સા મળીને ફોળની રમતો પણ યોજાય છે.
બિલકુલ તો હવે આપણે ગણેશ ચતુર્થી વિશે વાત કરીએ
હા આ ઉત્સવમાં ગણેશજી ની મૂર્તિ સ્થાપવામાં આવે છે.
બિલકુલને લોકો પ્રાર્થના કરે છે અને પ્રસાદ પણ વહેંચાય છે.
સાચી વાત છે ઉત્સવ પૂરા થયા પછી વિસર્જન પણ કરવા માટે આવે છે.
બિલકુલ તો હવે આપડણે ઓનમ વિશે
હા ઓ ઓનમ દ દક્ષિણ ભારતના ઉજવતા જાણીતો ઉત્સવ છે ખબર છે તમને
હા ખબર છે અને આ દિવસે ફૂલથી સુંદર સજાવટ પણ કરવામાં આવે છે.
હા વિવિધ પ્રકારના ભોજન તૈયાર કરવા આવે છે.
બિલકુલ ને હવે આપણે પોંગલ વિશે વાત કરીએ
હા પોંગલ ખેતી સાથે જોડાયેલા ઉત્સવ છે.
હા અને આ દિવસે નવા અનાજનો ઉપયોગ કરીને ભોજન બનાવવામાં
હા ખેડૂત માટે આ ઉત્સવ ખાસ મહત્વ ધરાવે છે.
બિલકુલ ને હવે આપણેે ઈદ વિશે વાત કરીએ
ના એ સારો તહેવાર છે.
હા એકદમ સાચી વાત ને તેમાં મીઠાઈ અને સ્વાદિષ્ટ ભોજન વહેંચવામાં આવે છે.
સાચી વાત છે હવે આપણેે ક્રિસમસ વીશે વાત કરીએ
હા ક્રિસમસમાં ઘર અને વૃક્ષની
હા બાળકોને ભેટ આપવામાં આવે છે.
અને આ ઉત્સવ ખુશી અને દયાનો એક સંદેશ આપે છે.
હા, બધા ઉત્સવની એ સમાન વાત શું છે?
હા, એ બી છે અને આ બધા ઉત્સવ લોકોને નજીક પેલા આવે છે.
હા, ઉત્સવમાં સંસ્કૃતિની ઓળખ પણ મળે છે.
હા, અને નાના બાળકોને પરંપરા વિશે જાણવા મળે છે.
હા, મોટા લોકો પણ પરંપરા આગળ વધારે છે.
કેટલાક ઉત્સવોમાં વૃક્ષ રોપણ જેવી પ્રવૃ
હા, કેટલાક ઉત્સવોમાં સફાઈ અને સ્વચ્છતા પર પણ ભાર મુૂકવામાં આવે છે.
બિલકુલ. અને ઉત્સવોમાં એકતાનો ભાવ દેખાય છે.
સાચી વાત છે. લોકો એકબીજાની મદદ પણ કરે છે.
બિલકુલને, બજારમાં પણ ઘણી હલચલ
હમ, વિવિધ પ્રકારની સજાવટ જોવા મળે છે.
સ્વાદિષ્ટ વાનગીઓ પણ બને છે.
હા, બાળકો ઉત્સવની રાહ જોયા રાખે છે.
અને શાળાઓમાં પણ ઉત્સવ સંબંધિત કાર્ય
હા, કેટલાક સ્થળો પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જોવાય જાય છે.
બિલકુલ. ઉત્સવોથી, હાસ્ય અને આનંદ વધે છે.
હા, તણાવ ઓછો થઈ. જાય અને તેવું પણ ઘણા લોકો કહે છે.
બિલકુલના દરેક ઉત્સવ કોઈને કોઈ સારી શીખ આપે છે.
હા. સત્ય, પ્રેમ, દયા ભાવ અને સહકાર જેવા ગુણોનો સંદેશ મળે છે.
બિલકુલને આ બધા કારણોથી કેટલાક ઉત્સવો ખરેખર ચૂકવા જેવા જ નથી
સાચી વાત છે, જો લોકો સમય કાઢી ઉત્સવમાં ભાગ લે તો સમજ સમાજ વધુ મજબૂત બને છે.
બિલકુલ તેથી આપણે બધા ઉત્સવનું સન્માન કરવું જોઈએ.
હા, અને બધા સાથે મળીને ખુશથી ઉજવણી કરવી જોઈએ.
હ ખરેખરને આજે આપણે આ વાત કરી તો મને મજાઈ ગઈ આપડે થોડી વધારે વાત કરવી જોઈએ આના પર
ખુબ સરસ વાત થાય છે.
હા તો આપડે હવે આગળ વાત કરીએ.
હા હજુ પણ ઉત્સવો વિશે ઘણી રાસપ્રદ માહિતી બાકી છે.
બિલકુલ ભારતમાં લગભગ દરેક મહિનામાં કોઈને કોઈ ઉત્સવ તો ઉજવાય જ છે.
ખુશીનું વાતાવરણ જોવામાં મળે છે.
હા, અને કેટલાક ઉત્સવો પ્રકૃતિ સાથે પણ જોડાયેલા હોય છે.
હા. ઉત્સાહથી લોકો રોજગી રોજિંદગીમાં નવો ઉત્સાહ આવે છે.
હા અને બધા લોકો ઉત્સવની તૈયારી ઘણા દિવસો
સાચી વાત ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે.
બિલકુલને ઘરને સુંદર રીતે સજાવવામાં પણ આવે છે.
હા કેટલાક લોકો ફૂલથી સજાવટ કરે છે.
ને કેટલાક લોકો તો રંગોલી બનાવે છે.
હા બજારામાં બજારોમાં પણ ઘણી બધી ઘણી ભીડ જોવા મળે છે.
હા અને નવા કપડાં અને ભેટની ખરીદી
હા મીઠાઈની દુકાનમાં પણ ઘણી ભીડ હોય છે.
હા અને વિવિધ પ્રકારની મીઠાઈ તૈયાર થાય છે.
હા કેટલાક લોકો ઘરે જ મીઠાઈ બનાવે છે.
બિલકુલ ને ઘરનું ભોજન પણ ખાસ રીતે બનાવવામાં આવે છે.
હા ઉત્સવમાં પરંપરાગત વાનગીઓનુ પણ મહત્વ હોય છે.
હા અને દરેક રાજ્યની એક અલગ અલગ વાનગી હોય છે.
સાચી વાત છે. નવરાત્રી અને ઉત્તરાયણ તેના સારા ઉદાહરણ છે.
એકદમ સાચી વાત ને પંજાબમાં જોઈ શકાય કે બૈશાખ બૈશાખી એ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
સાચી વાત છે, સાચી વાત છે, હા બધા ઉત્સવોનો આદર કરીને ખુશી સાથે ઉજવવું જોઈએ નહી તમને એવું નહી લાગતું?
એકદમ સાચી વાત છે, આ વાત પર કરી આ પણે જે વિશે વાત કરી ઉત્સવો જે ચૂકવા ના જોઈએ આ ખરેખર બો રાસપ્રદ વિષય છે નય?
સાચી વાત છે બીજી મુલાકાત લઈશું તો ખુબ ચર્ચા કરશુ.
ખરેખર ખરેખર જરૂરથી ચાલો.
હમ